હેલો
હલો કેમ છો
મજામાં તમે કેમ છો
બસ મચામાં હમ
આપને ફેશન વિષય પર સંવાદ કરવાનો છે
અચ્છા હા હા હા બહુ સરસ ટોપિક છે
હા આજ કલ ફેશન બધા ના જીવન ન એક મહત્વ ન ભાગ બની ગયો છે ને
ફેશન એ ફક્ત કપડા સુધી મર્યાદિત નથી પણ હંમેશા પન વેશ કેશરચના જ્વેલરી ફૂટવેર અને વ્યક્તિ નું સ્ટાઈલ બધુ આવે છે. ફેશનથી મન પસંદ વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ પણ દેખાય છે
હા બિલકુલ ફેશનને ફક્ત હે
તારા મતે ફેશન શું છે.
હા ફેશન એ ફક્ત કપડા સુધી મર્યાદીત નથી. પણ આમાં પહેરવેશ ફેસ કેસ રચન મતલબ આપણે જે હેરસ્ટાઈલ છે તે પછી જ્વેલરી પછી ફૂટ આપડા જૂત કેવાય ચપ્પલ છે. આ બધું આપણે આપણા વ્યક્તિ નું સ્ટાઈલ આપે છે. અને સાચું કવતો ફેશન છે એ આપણને આપણું વ્યક્તિ વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ એમાં આપણને ખૂબ દેખાય છે. અને આપણે મારા મતે તો ફેશન એક એવી રીત છે કે જેમાં માણસ છે એ પોતાને સુંદર વ્યવસ થિત અને આકર્ષક રીતે પ્રસ્તુત કરી શકે છે. અ તો અને અત્યારે જે સમય છે એ ફેશન બદલાતી રહે છે. સ્ટાઈલ પણ બદલાતી રહે છે અને જે ટ્રેન્ડમાં હોય એ આપણે પણ એ રીતે કરવું જોઈએ.
હા સાચી બાત
હમ
સાચી વાત છે.
એટલે ફેશન છે ને એ આપણને હંમેશા શું કરે કે અપડેટ રાખે મતલબ આપણે જે અત્યારની ભાષામાં કહીએ કે અપડેટ એટલે આપણે ફેશનમાં જો અ ફેશન કરતા રહીએ ને તો આપણને નવીનતા મળે અ અને અ આપણું વ્યક્તિત્વ પણ નિખરે
હા જેમાં માનસ પોતાની જાતને સુંદર વ્યવસ્થિત અને આકર્ષક રીતે પ્રસ્તુત કરે છે. અને ફેશન સમય સાથે બદલાતી પણ રહે છે ને જે સ્ટાઇલ આજે ટ્રેનમાં હોય એ કદાચિત કાલે બદલાય જાય એટલે ફેશન હંમેશા નવીનવીનતા સાથે જોડી રહે છે પણ થોડકું ફેશનેબલ રહેવું સારું લાગે છે.
આપણને એમ લાગે કે શું ફેશન કરવી જરૂરી છે. પણ હા એ એવું નથી કે જરૂરી છે. પણ આપણે જો થોડુંક આપણે ફેશનેબલ રહીએ તો આપણને સારું લાગે છે અને આપને એવું લાગે કે આપડે પોતે આપણે આપણી જરૂરિયાત છે આપણી જ્યાં હાજરી છે એ આ આપણી હાજરી નિખરે છે કોઈ પણ જગ્યાએ જઈએ આપણે ફેશન કર્યા વગર જાશું તો મતલબ ફેશન એટલે આપડી એક સ્ટાઈઇલ હોવી જોએ રીતની કે જેનાથી જેનાથી લોકો
ફેશન એવી હોવી જોઈએ કે એ ફક્ત
હા જેનાથી લોકો આકર્ષક લાગે.
હા સાચી વાત આની ફેશન એવી ન હોય કે જોઈએ કે એ ફક્ત દેખાવા માટે હોય અને માનસને અસુવિધા થાય આજકાલ યુવાનોમાં ફેશનનો પ્રભાવ ખુબ વધારે જોવા મળે છે. કોલેજ નો વિદ્યાર્થીની ઓફિસ માં કામ કરતા યુવાનો અને સોશિયલ મીડિયા વાપરતા લોકોનું ફેશન ટ્રેન્ડ ખૂબ વધારે છે.
હા જો કોલેજોમાં જતા લોકો યુવાનો અને એ લોકોને તો ખાસ કરવી જ. કરતા જ હોય છે અને તો જ એની પર્સનાલિટી સારી પડે.
હા. સારો વાત છે.
અને ફેશન છે એ. આપણેે ગૃહિણીઓ માટે પણ બહુ સારી છે. અને એ રીતે આપડે. તો આપણે આપણી પર્સનાલિટી એક સારી એવી પડે છે. તો અ એક ના થી આપણને ખુબ ફાયદો થાય છે.
હા, ફેશનથી બે તેનું વ્યક્તિત્વ ઝલકે છે, કોઈ સરલ અને સાદગીપૂર્ણ ફેશન પસંદ કરે તો કોઈ. આધુનિક અને ટ્રેન્ડી કપડાં પહેનું પસંદ કરે છે. વ્યક્તિ પોતાની પસંદ સમય. અને સમાજના ટ્રેન્ડ અનુસાર પોતાને સુંદર અને આકર્ષક રીતે પ્રસ્તુત કરે છે. અને ફેશન હમેશા બદલતી રહી છે. જે કપડાં, સ્ટાઇલ અથવા ડિઝાઇન એક સમય લોકપ્રિય હોય. એ પછી બદલાઈ જાય છે.
હા, બિલકુલ, એટલે ફેશન હંમેશા નવીનતા સાથે. જોડાયેલી હોય.
હા.
અને જરૂરી તો નથી, પણ થોડુંક ફેસ. નેબલ રેવું સારું લાગે છે, એનાથી આપણને શું થાય છે? આત્મવિશ્વાસ વધે છે.
હા. સાચું વાત, ફેશનનો સંબંધ નવા વિચાર સર્જનશીલતા અને આત્મવિશ્વાસ સાથે પણ હોય છે. ભારતમાં ફેશનના ઘણા પ્રકાર જોવા મળે છે. કારણ કે ભારત વિવિધ સંસ્કૃતિ ભાષા અને પરંપરાઓનો દેશ છે. અને ટ્રેડિશનલ અને મોર્ડર્ન બની પ્રકારની ફેશન જોવા મળે છે.
અ જેમ કે સાડી, સલવાર, કમીજ, કુર્તી, લેહેંગા, ઘાઘરા ચોલી. ધોતી, કુર્તા, પૈજામા ટ્રેડિશનલ પહેનાવેશ છે.
હા, એકદમ સાચી વાત છે, એટલે ટ્રેડિશનલ માં પણ ફેશન આવે છે, આપણે જોઈએ છીએ કે પેલા. કેવુ કે સાડી જ ખાલી પહેરવામાં આવતી હતી. પણ હવે એ સાડીમાં પણ અનેક સ્ટાઈલ જોવા મળે છે. એને સાડી અને ચળિયા ચોળીનું કોમ્બિનેશન પણ જોવા મળે છે, એ ઉપરાંત આપડે. પેલા તો કેવું હતું કે, પ્લાઝો અને ઉપર અ ટોપ એ રીતે પહેરીને, લેંગા અને પ્લાઝા એવી રીતનું. પણ એક, આપડે અત્યારે ફેશન ચાલે છે એટલે નવા નવા. કપડાઓમાં બહુ ફેશન ચાલે છે એમ.
હા, સરસ, અને જીન્સ, ટી-શર્ટ, ટ્રાઉઝર, ટોપ, ગાઉન. જેકેટ, ફોર્મલ ડ્રેસ, વેસ્ટર્નવેર, આ મોડર્ન ફેશન છે, બહાગ છે ને? કારણ કે ફેશન. થી વ્યક્તિ સુંદર અને વ્યવસ્થિત દેખાય છે, એથી આત્મવિશ્વાસ. વિશ્વાસ વધે છે, ઘણા લોકોને નવા કપડાં, રંગો અને ડિઝઇન ટ્રાય કરવું ગમે છે. અને ઘણી વાર ફેશન એ વ્યક્તિ નું મૂડ પર. સુધારે છે, જો આપને સારું પહેનીએ તો આપને પણ સારું લાગે છે. જેવી રીતે સ્વચ્છતા જરૂરી છે. એવી જ રીતે નીટ નીટ કે અને પ્રસંગાનુસાર પહેનાવેશ પણ મહત્ત્વનું છે
હા અને આજકાલ આપણેે જોઈએ છેીએ યુવાનોમાં ફેશન નો પ્રભાવ ખુબ જ વધારે જોવા મળે છે કોલેજ ના વિદ્યાર્થીઓ હોય ઓફિસમાં કામ કરતા યુવાનો હોય અને સોશિયલ મીડિયા વાપરતા લોકોમાં ફેશનનો ટ્રેન્ડ ખૂબ વધારે છે અને એમાં એ જે સોશિયલ મીડિયા છે એ અત્યારે ખુબ ભાવ ભજવે છે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ને ફિલ્મો ને એ એમાં આપણે જોઈએ છીએ કે લોકોને નવા નવા ટ્રેન્ડસ ની માહિતી મળે છે પછી સેલિબ્રિટી હોય તો એ પોતાના કપડાં અને હેરસ્ટાઈલ અને એનાથી એ લોકો ઉપર પ્રભાવ એનો પડે છે તો આપણેે પણ ઘણી વખત સેલિબ્રિટી જે લોકો પહેરતા હોય છે એના એના એને જોઈને આપણે નવી નવી ફેશન શીખતા હોય છે
હા સાચી વાત ફેશનનો અર્થ ફક્ત મહેંગા કપડાં ખરીદવા એવો નથી ઓછા ખર્ચમાં પણ સ્વચ્છ સુસંગત અને સુંદર કપડા પહેનનું સારું લાગી શકાય મુખ્ય વાત એ છે કે કપડા સ્વચ્છ હોવો જોઈએ યોગ્ય ફિટિંગમાં હોવો જોઈ
બિલકુલ સાચી વાત છે અને ઘણી વખત વધારે પડતી ફેશન કરવાથી એ એવો પણ હોય છે કે વધારે પડતી ફેશન કરે છે એનાથી ખર્ચો વધી જાય છે આજના યંગ જનરેશન ને એવું જ છે કે વધારે પડ ફેશન કરવામાં એ લોકો એટલો બધો ખર્ચો કર્યા છે બ્યુટી પાર્લરમાં છે કે પછી કપડા ખરીદવામાં એ વધારે પડતો ખર્ચો કરી દે છે પણ એવું ના કરવું જોઈએ જેટલું આપણને જરૂરી હોય એટલી જ ફેશન કરવી જોઈએ ક્યારેક ક્યારેક ઓવરમાં ફેશન કરવાથી આપણે આપણે અ કોઈને કોઈ મુશ્કેલીનોો આપણે સામનો કરવો પડે છે અ જયારે તમે ઓવરમાં ફેશન કરીને જાઓ છો તો તમારી કોઈ મસ્કરી પણ કરી શકે છે અને તમારી એજ પ્રમાણે તમે જે ફેશન કરો એ સારું લાગે છે પછી વધારે પડતી ફેશન કરી દઈએ તો લોકોમાં હસીનું પત્ર પણ બની જાય છે આપડણે
અને ફેશનમાં કમ્ફર્ટ પણ ખૂબ જરૂરી છે ને ફક્ત દેખાવા માટે અસુવિધાજનક કપડાં પહેનવા યોગ્ય નથી
અને બીજું શું છે કે જો આપણે
આજ કલ તો સોશિયલ મીડિયાનો ફેશન પર ખૂબ પ્રભાવ છે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક ફિલ્મો
દદા જે પરંપરાગત ડ્રેસ સાડી એવું પહેરીને પણ એમાં ફેશન કરી શકીએ અને એમાં સ્વચ્છતા ખાસ જરૂરી છે એટલે
કથેના
હા એવું નથી કે હંમેશા ફેશન કરીએ તો જ સારા દેખાયએ પણ માપસરની ફેશન સારી લાગે છે
હા સાચું પણ બધી ફેશન આંધળે પણ ફોલો કરવી યોગ્ય નથી આપની ઉમર, કામ પ્રસંગ અને સગવડ અનુસાર પણ કરવી જોઈ ફેશન આપને પરંપરાની સંબંધ
હા અને હા અને આપણે જોઈએ છીએ કે ઘણી વખત એની સાઈડ ઇફેક્ટ પણ થતી હોય છે જે આપણે મેકઅપને એવું બધું વધારે પડતો કરીએ તો આપણે સ્કીનના પ્રોબ્લેમ થઈ જત તા હોય છે અને એને લીધે પછી અ સ્કિન હોય છે એ ખરાબ થઈ જાય છે અને આપણે દવાખાનાનો ખર્ચો પણ વધી જાય છે. તો આપણે ફેશન કરતા પેલા એ પણ જોવું પડે કે હા આપડે વ્યવસ્થિત બ્રાન્ડેડ જ વસ્તુ વાપરવી જોઈએ.
હા સાચું વાત છે.